કઈ ના નોકરીએ ત બોલે
એવ ના હ અમે સાહેબ આવે એટલેગાજીી મહેસાણા દવાનું હો
મહેસાણા જોવાનું એમ.
હમ્મ.
સુધા મા છોકડી પાસે
હા સુદામાં ચોકડી ઉભું.
બાયપાસ લણવાથી જાયે.
હમ્મ.
હમ્મ.
એ સાહેબ સાહેબ ક્યાં નવ વાજે આઈશ હું ખોટો વ્યાલો આવતો રહ્યો.
એ મોડા જ ના જવાય ત જુદો આઠ આ આઠ થયા હ છે.
હમ્મ જો આઠ ના અંદર
હ આપેલા ચાવી લઈ જતો રેવાનું.
હો પાછું કાલ એના એના જો હતો ને લે બે હજાર
હ આપડે હતા ને એટલા.
એટલે એવું છે એમ ને.
હમ્મ.
વેલા ની આવેઈ જો પહો.
આાલ ફોન કર્યો કે દસ મિનિટ માં આવવું.
હમ્મ.
અ દસ મિનિટ ની વિશ મિનિટ કર નાખે.
હમ્મ દીવા કરવા જ નઈ જતો હોયની.
નહી જાતો મારા બેટામે મહારાજીની ભૂલી ગયો કોમ સ લગભ પટી ગયો.
કોમ થઈ જે ભૂલાય માતાજી.
હમ્મ એવું ત સુરા તો એવું હો આ કુટુંબ એવું હો.
હા ત્યાંમાં તો દુઃખ મળતું નહ.
એટલે જું લ કેવું ચાલે બીજા સાહેબ મા બીજા તમે કોણ કોણ જાના.
સાહેબ કે તું એકલો હોય એ મેસેજ કરે દ રાતે ફોન કર દો મેં નતો ભાઈ.
ત તો નિગમા શ ગણ છે હતો.
મગમાંસ તો હશે ક એલ્બમ જે હશે.
રેલવેમ જોઈ છે પાાવ નિક માસ નિક માસ બે રેલવેમ જોઈ છે પાાવ.
હા રેલવે મજી છે.
હમ્મ હમ્મ કાલચ ઉરી હાડી બીજે જવાનું.
મજા આ હો.
હાડ બી મમાં જઈ ને જો બફારને તો માસું છડી હ સુી માસું દુખાય રાત ન.
તા આપે બઉુ જ હતો સાચ્યો હતો તા બહુ હતો.
આજ ના દાળો સારો વરસાદ ન આયો.
હમ્મ કોજે અંધારા એવું કર્યું પણ વરસાદ ના આયો.
હાજ કોઈ ના એ. અતાર કક એવું લાગે વળી ગમ
અતારમાં ઠંડક થઇ જ પણ હો અતાર
ઠંડક તો હ
હમ
તો વરસાદ નું કોઈ નક્કી નહી હોતું.
હમ્મ. કેવું ચાાલ તમારે?
હ ચાલે હવેક હીટ તૈયારી છે ભાઈ આરામબી હીરા બની છે.
ઈ કનું.
વછ થોડા થોડા સરકાર ચેમ્પલ બમપલ બનાવા.
એટલે હાચ ગ ખોટું બધું ફેંક ફેંક કરે.
આવશે ને ખરીીટ પેલો ભાઈ ઘેરી વાળો આ તો શનિવારે ચેક કરવા
એ ભાઈ તો કે મારે લે ખા જોવા
અ તો જોવા તો પણ ઘેરમાં તો ગમે તને વિઝિટ કરાય કરેું એ તો જોવા માણસોય મેલ્યો હોય એમ્યા એ કર કેવું ચાલે છે આ કરતા હો ગમે તની વિઝટ કરાઈ કર તાત્કાલિક વિઝિટ કરાવવા તો પ કશ ના પૂછાય છે ઘેરી વાળ પૂછતા અશે
હ લાગતોય ન તો કે સાહે ભાઈ
એ તો એવું હોય
અમે હાણા આ વિકેટ તો હાલ
કાલ ક પ્રતીિક બંતીયાર કાતદાગે મિને હું કરું ઓબ્ન ભરે નંણ્યું નન ભર્યું નહી
હ હ છે એમ ના
હ મને ના પડતા કે બપોર પ ર ત આવતા તો ગેીજો ક હોય ગયો
ઓ માને જતોું તું માને એું
હ શ સુર અમારે આવ હો તં લઈન જ તારા ધંગા હો ગ
શરૂ
હવે આવ ન એ લોકો લે એ
હલો એને ખબરની પડતી આયિ મેલી ને જાય
પણ ચાય મલ જાને ખા પડતી નને ને આવું કોણ હ શીખ
હમ
હમ
મોડા મોડા ઉઠા ડીલેવડીઓ ની મારવાની નગ
હાતે તો જી્યો જતો ભ હ
કે
ઓય જ આઠ વાગે જયો હેરાન થતો થતો ભાગા માડ તો શું કર હા મારાે દિલ્હી આપણ કીધું કે મારે મોડ થાય કે જવું હો કે આઠ વાગે ઠાઈઈ બોલ
હમ
પેલાખાવા કરતો તો પેલા કે મ હ વળ આવી કપચિંગ બપચી
તે આજ આવવાનું કે નહી આવવાનું
હૂણ
લમબો
એ તો એયાનો શિલ મવાનું હોયાનોીલ જ આવતો જ નહીતું
હમ
એનો છે ચાલતા નની ભાઈગની મારેડો
પોહલાય દે
ઓહ હોલા જાય હું કરવાનું બો
વાજલાની કા
એને તો પૈસા દોસાાલ વા પો હજાર ઓોસા સારો જો
સરેકા આકાં કે આવવાનું
પણ એ વખત પુવાસા ઓછા આવ્યા હોત તો ડાબમાં ર હમ
ત્યાનું શું કટાવ્યું તો ના તમાર નોમીને
એક દિવસ નીકળી જાય જોર મારાપેટ એન ઓછી તો મ હજ નથી કેી તું
હમ
એટલે એમ કે કે મહેન્દ્ર કોટક જે લોંગ કર્યું એ જતા રહો એકદમ ત નીકળી જાય આ નંબર ન લોહી છે શું ફડ ને કડી જાય એના શ તો વાર ના મારા મારા બેા જતા નહી મેહણા બેહણા ધક્કા ખવરા પેલો
વા હ સંંદાડીવાળો લ્યાવો હોલ વગાડી
અ મારા બેટો મેહણા જતો નહિ હેરાન કરવા આવ
એના એકઇકન્ આખતા જ નને તમે
લઈજો કે કણ લઈજો કે કપ ની ના
બાતાલ હ બઉુ એ્યો
અમાર જરૂર નહિ એને લઈ જવો ઈને બ મા બેડ વાતો કર કર કર આને કોણ કર નહી મેહાણા શું લઈ જાયના
કમ
ઓઈ જને પારઢકણ ખખડા ખખડા કરેજો
એ આવા દીવા કરવાનું તો બધ કરી હા લોટવેર છેા ચીડીઓ બદલે
એવું હ
હા અ
લોટે પા લુખ લોટલા હુંકા જેવો
હુક્કા જેવો લોટ લુખો લોટ લઈને આવો બચારી ચીડીઓને ગરમ ના ઉતરા
પેલા તો જીવો એ સોપસા
જી તો હોવુ જોઈએ
લા લઈ આવ શી તો મા મા બેસાા લ જ પેલા
વેચાતો તોની હ નહિ લેવાલ
આવવા નઈ લેતો મારે પેલા તો માતા લઈ જતો પેલા
સુરતચી લેવું તો કે જે
આમ આમ તો મારા બેેા દહ હજાર થ ને તરત લઈ જાય છીએ માર તો
એ સંંદમાન ખાવા લઇ જતો કે ચીડીયો ને
પંસો ગ્રામ સંતા માનું પંસો ગ્રામ ચીડીઓનું
ફોનસો કર્રઉ સંધા વાખતા
પંસો ગ્રામ સંડામા ખાય આમ પંસો ગ્રામ ચીડઓ ખાય જતી
એવું એવડા
હમ
હા સાહેબે વચન આપશે
તા નવ વાગે આવશે
હું ખોટો વહલો આવી ગયો વહલો ખોટો આવી ગયો
તો વ ખુલ્યા ઉપર ન વાગે નવા તને
હાચો આપ મળી કે જે મોળુ ના થાય એટલે હું વેલો આવે વડી
મુરલીને ચા વ્યા પીવો છો
હમ
મોરલી નગ હરે કૃષ્ણની ચા પીયો ક શઈ
પા પંચાયત ની પીના
પંચાયતની વિધી પંચાયત ન્યાં સારી હોને હમ હમ
તમામારે એકલી ગાય બેર ગાાય બેકર નથીથી કરાક હું પેલા સુરાત ચંદામાં સુરમ પૂછી લેવાની હોય
એ તોઈ
ચા લેવાની
શું કેે
સુરેશ ચા લેવાની હોવ કે હે ભાવ બોલો ખાલી બે બે લેવા કે હે તો
બીજી એક બાકડી સાલ દ ત ધો દેતી નહી પેલે પેલી સોડી મી ને તો વાડી રિયાલ
એતો કે ગમે ચાલશે
પેલી આપણે એકત્ર જન્મા આવવાનીરી
હા અને
પેલી બાકડી તો મફત ચલ જઈા
એકત્ર ત્યારે એક કંગાત ફ્રી એક ગાય હ તો કાલ આવો છે લેવા જ્યો
ઓ કઈ ઓ લઈ જાય
એ અમે પેલું ચંગુ કશું કરતી ને ચારકો લે
હ સંગું સંગ બંધ નાખછી સુસટી મછી લ જ
સુસાયટી નહી બધા હોય બાર ભચી છેેતરમાં રોડ ઉપર
લ્યા પર
એવું બરે ચાલે તો સાહેબ બવા દે
અચ્છા બ દે તો બસો ગ્રામ દુધ સાહેબના આવ દેવાનુ
અચ્છા
કે હું ત બસોરામ સાહેબ ના જવાનું બીજું નું
હ ચાલ
દસો ગ્રામ હોય દૂધ મે પા ચાર મ
હા
અચ્છ વરસાદ બરસા દઆવશે ન તમેમે હાત કેવું હો
ના આવશ એ લ ફક્તવા
આવશે નહી
સાહેબ આવ વાત તોને હું તાર સારું મ
તમારા હાથ વાજેલા જ હાથ વાજે એકટલી શટ છે
પ આડે મોઘો હ તો આનું ક્યાો બાર બાર પાડ ખર્ચી ના આવતો રહે કેયાર
હોતો નાક એગ નાકીત
ક્યા તો અને બીજી હોળડી સાફ કરવા હોડીનુંું નાખ ઉપરલી
ઉપર તો એક તો સાફ કરી
એક કરી બીજી કે તો હું કરવાનું
બીજું ન સામાન જે ઘાઢ લ ના એ બીજી નાે એ તો પરાળ સાંમાન ન કરવાગે અ
હ બે જણા જોવા જએ તો તો એમ કહે પોતું મરાવા લયા
હા હ બધું કરાશે બ.
બોતા બોતા ન.
હા.
એના કધી એક જણ લાગ લ તો એકલો છ દ.
હ.
એક જણ લઈ લીધો અંગત
ચ કરેને લે જ કોઈ કામ કશું કો કરતું ત
ક પા સુવા ગંગ.
હા ચાલ પ કછડ છો એમ તો.
હમ્મ.
એઈ તો પ્યાર નોતો ને આમ તો બધા કોમ કરતા હોય એ તો વાતો કરાવ ને કોમ જ દીક થાય કે એન વાદે બેહી રહ.
હમ્મ.
એ એ જરા કોમ વસ્તુ ન મારા બેટા કમ કરી દે બધા વાતો કરા ને કમ જ નહી કરતા.
હમ્મ એ રવાજે આવ સુૂરો ને?
એ તો નવ આવજે આવે. કારણ તો આપ હચ લગભગતો નક્કી નહી
આા બંધ થાય તો હારું જ નાર.
હમ્મ. એના લજાને કું દધરા દમ ફડ પડાય નાખવાના.
હા.
આવવાનના કુંડી દોય્ રામ સેટ પડે દેવાના.
હમ્મ પઈ તો અંદર નઈ ઉતરો મારો હાર.
સમ ના ઉતરે.
સાાર
અજ તો ઉતારણ ચમ ઉરા.
ના આવ તો ક હ મારે સારી પાળ તું તો કેમ. હ તો નાપાર બે.
આ ડુંગળી બેઠાવા ગાડી તરા ડુંગળી બેા લેવા સસ્તા બુડા
ભૂરા ને કેવ?
ના માધ પોચકોલ નાંગડ
રંગડોવો એવું
હમ ડુંગર બેઠાકા ગાડી ક કોલ સ્સ્થ હું.
તો લઈ લો મું લ આવ.
તીસ રૂપિયા કિલો બટાકા ત્રીસ રૂપ કલો ડુંગળી હ. હા.
તથી.
ગાડી હ સુધ્યા કટ લ જ બટાકાનું. પ ગાડી પ ગાડી કે પડા લ મળી મેરે
એના જ કશી નહી વળતું.
એ તો ખાલી બોલ બોલ જ કર બક બકત.
બોરા એટું જ છેઇલું.
ચકલા કોદીી બાજ ન બને.